કેમ? એકદમ મજામાં. હમણાં ફીફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે જો
હા અત્યારે મેં લીધું જી ફાઈ નું સબક્રિપ્શન અને જોઉં છું. તેમાં મને ખુબ આનંદ આવે છે જોવામાં, અને હું ખુબ મજા માણું છું તો જોઈ એમને જોઈ-જોઈ ને.
બરાબર પણ હમણાં તો બધી મેચો રાતના થઈ રહી છે, એટલે હવે દરરોજના ઉજાગરા બી વધી રહે છ પણ હવે ફીફા વર્લ્ડ કપ જોવાની બી એટલી જ મજા આવતી શે કે કારણ કે હવે આ વખતે રોનાલ્ડોનો લાસ્ટ વર્લ્ડ કપ છે એમ બધા કેહ રહ્યા છે એટલે હવે રોનાલ્ડો ફીફા વલ્ કપ આ વાક્યે ટ્રોફી ઉચકે તો બધાને મજા આવે એમ માટે બધા જોઈ રહ્યા છે પણ હવે રાઉડ ટુ સિક્ટીનમાં હવે રોનાલ્ડો આવી ગયો છે એટલે બધાને હવે મજા આવતી છે એટલે બધા હવે રાતો રાત જોઈ રહ્યા છે ફીફા વર્લ્ડ કપ. ફીફા વર્લ્ડ કપમાં હવે રોનાલ્ડો એકવાર જીતે તો મેસીને સાથથી ગોડ લેવલની બરાબરી મ આવી શકે. જેસી કરીને મેસી ના બધા સમર્થકો ભી ખુશ થાય અને જેથી કરીને પોર્ટુ ગલ આગળ આવે અને મેસી તેની પાછળ ન રહી રે. તમારું શું કેવું છે?
છું અને એમ જોવા જઈએ તો આપણી ઈન્ડિયાની ટીમ પણ ક્વોલિફાય થવી જોઈએ તમારું શું માનવું છે આ બાબતે? અત્યારે તમે જોવો તો ફીફા બધે બધા કન્ટ્રીઓને ક્વોલિફાય માટે પૈસા આપે છે. અને પ્યો ઈન્ડિયા ને પસ આપે છે તમે પણ આવો અને રમો. અત્યારે નહી પણ જયારે આગળ ફીફા વર્લ્ડ કપ હતો તો ત્યારે આપણા ઈન્ડિયાના બધા ખિલાડીઓ બુટ વગર, ચપ્પલ વગર તેઓ પગમાં કશું પણ નતા પેરતા ખાલી પગ પગથી જ રમતા હતા તો એ તેઓ કેટલું સારું રમતા હતા કે તેઓને સેફ્ટી શૂઝ કે કશું ની જરૂર જ નથી પડતી તેઓ ફૂટબોલ ના શૂઝ પણ નહતા પેહતા તોય તેઓ એટલા ફાસ્ટ રનિંગ કરતા અને એટલા બધા ગોલ કરતા હતા કે અત્યારના જે બધા ટ્રેન્ડિંગમાં ચાલે છે ટીમો તેઓ પણ હતી ઇન્ડિયાની ટીમથી કે અગર ઈન્ડિયાની ટીમ થી અમારો સામનો થશે તો અમે તેમને કેવી રીતે ફેસ કરીશું? અત્યારે આપ એવું આપને જોવા જઈએ તો આપણા ઈન્ડિયામાં પણ ઘણા બધા ફૂટબોલર છે જે રમી શકે છે સારું એવા છે સુનિલ છેત્રી અને ઘણા બધા એવા બીજા પણ ફૂટબોલરો છે કે જેઓ રમી શકે છે, પરંતુ તેઓ
હ
રમતા નથી અને તેમને રમાડવામાં નથી આવતા તેઓ અત્યારે ખાલી જે બ ની ટુર્નામેન્ટ હોય છે તેઓ તે જ રમે છે ફીફામાં તેઓને કોલીફાય થવા માટે સરકાર પૈસા જ નથી આપતી અને તેઓને ચાન્સ પણ નથી આપતી કે તમે ફીફા જાઓ રમો અને
ટ્રોફી આપણે
પરંતુ આ બાબતે સરકારે ધ્યાન દોરવું જોઈએ કે ફીફામાં આપણે ઈન્ડિયા પણ રમે અને ઇન્ડિયા એવું પ્રદર્શન કરે કે આપણે જયારે ઈન્ડિયાની મેચ હોય ત્યારે આપણને ઊંટ પણ ના આવે ને આપણને જોવાની એક્સાઇટમેન્ટ પણ હોય. તમારું શું માનવું છે આ બાબતે?
એ વાત બરાબર છે કે આપડે ભારત ની ટીમ ફૂટબોલમાં હવે ઘણી પાછળ છે, ફીફા વર્લ્ડ કપમમાં કેટલા વર્ષોથી આપણે ક્વોલિફાઇ કરી શક્યા નથી, આપ ડે ફક્ત એકવાર વાર ફીફા વર્લ્ડ કપમાં આપણે ક્વોલિફાય કરી શકી્યા છે, આપણા દેશમાં બી ઘણા બધા એવા એવા ખેલાડી છે કે એ ખૂબ સારું રમશે જેમ કે સુનિલ છેત્રી છે તેમણે ભારત માટે સૌ થી વધુ બોલ ફટકાર્યા છે પણ બીજા ખેલાડીઓ ઘણા બધા પાછળ છે જેથી કરીને ભારતની ટીમ કેટલા વર્ષોથી ફીફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરી શકી નથી. હમણાં કેટલી ટીમો ફીફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરે છે. આવ વક્તે તેમાં અડતાલીસ ટીમો રમી રહી છે, જેથી કરીને આ વક્તે પ્રાસફુલ બી ઘણું ફીફા વલ કપમાં રાખવામાં આવી છે સમથિંગ ચારસો છોતેર કરોડ રૂપિયા પ્રાઇસ ફો રાખવામાં આવ્યુ છે, જે જે વિજેટા ટીમ થશે તેમને એટલું પ્રાઇઝફુલ આપવામાં આવે છે, પેલા વખતે મેસી ને અર્જેન્ટિના ફાઇનલ જીતી હતી ફ્રાન્સની સામે જેમાં કિલર એમ્બાબેએ ખૂબ સારી ટક્કર આપી હ થી જે થી કરીને મેસીના સમર્થકો પણ ઘણા બધા દુખી થયા હતા જેથી ફ્રાન્સ એ ખુબ જ સારી ટીમ છે જેથી કરીને તેઓ અર્જેન્ટિનાને ખુબ સારી ફાઈનલ માં ટક્કર આપી હતી, પરંતુ છેલ્લે એન્ડ મોકે પર મેસીની અર્જેન્ટિના એ ગોલ મારીને બે હજાર બાવીસ નું વર્લ્ડ કપ ફાઈનલ લે ગઈ હતી જેથી પણ આ બધા સમર્થકો પેલા એમબાબે ના સમર્થકો નિરાશ થયા હતા પરંતુ મેસીના સમર્થકો ઘણા બધા એવા હતા કે જે બહુ જ ખુશ થયા હતા. મેસીને એક વાર ફીફા વલકપની ટ્રોફી જોઈતી હતી જેથી કરીન તેઓ ગોલ્ડ લેવલ ની આગળ વધી શકે જેથી કરીને બે હજાર બાવીસ ની વર્લ્ડ કપ એ ઘણી સારી મે મેસી માટે જોવાલાય હતી આ વખતે બી મેસી લગાતાર ત્રણ ત્રણ ગોલ માર્યા છે જેથી કરીને તેઓ ફીફા વર્લ્ડ કપની હિસ્ટ્રીમાં સૌથી વધુ ગોલ વર્લ્ડ કપમાં માનનાર પ્રથમ બન્યા છે જે થી કરીને કિલાર એમ્બાબે બી હવે એમને પાછળ ઘણા નથી બે થી ત્રણ ગોલ પાછળ છે એ વાતમાં તમારે શું મા નવું છે.
એ વાત તમારી સાચી છે, અત્યારે મેસી છે એ પોતાનું ખુબ સરસ પ્રદર્શન આપી રહ્યું છે અને આપ સા રાખીશું કે આગળ પણ એ પોતાનું એવું જ પ્રદર્શન આપતો રહે જેથી કરીને તે બધાનુ ફેવરેટ છે, તમે પણ જાણો છો કોઈ નો આપણે પણ એવું માનુ એ છે કે તે વધારે માં વધારે ગોલ વધારેમાં વધારે વધે કરે જેથી કરીને લોકોને નિરાશ ના થાય અને જે લોકો તેને ભારતે ખાસ કરીને ભારત દેશની વાત કરીએ તો બધા લોકો રાતે જાગે છે, ફીફા જોવા માટે મેસીને જોવા માટે તો તેઓને ના થાય કે મેસી ગોલ ના કર્યો અને મે સી ગલ વગર ગોલે વગર ગોલે મેચ પતી ગઈ બધાને જોવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. જેથી કરને જે લોકો ઉજાગરા કરે છે, અને જોવા માંગે છે મેસીને તેઓ વધારેમાં વધારે ગોલ કરે બેસી અને તેઓ જોઈને ખુશ થાય અને આનંદ માણે આપણું તો એજ માનુંવ છે તમારે શું માનુ છે?
હા એ વાત બરાબર છે મેસી એ પહેલી જ મેચમાં આ વખતે તો લગાતાર ત્રણ ગોલ મારી હેડ ટ્રિક પૂરી કરી હતી તે ફીફા વર્લ્ડ કપમાં એક માત્ર એવા ખેલાડી છે જેમને રાઉન્ડુ સિક્સટીનમાં ક્વોલિફાય થઈ ગઈ આ ને પછી એને પ્રાઈમ ટુ એટમા ક્વોલિફાઇડ થવા માટ ફક્ત એક જ ગેમ જીતવી પડે છે, અને બીજી તરફ ફ્રાન્સે જેમને બી સારું ફૂટબોલ રમ્યું છે. તેમાં કિલર એમ્બાબે એવા ગોલ માર્યા છે કે તેમણે ઘણી બધી નાની એજમાં એ કેટલા ગોલ મારી સેકન્ડ નંબર પર આવ્યા છે, જેથી કરીને હવે ફક્ત કીલર અમબાબેને ચારથી પાંચ ગોલ ભી જ જોઈતા નથી પરંતુ ફક્ત ત્રણ જ ગોલ જોઈએ છે જેથી કરીને તેઓ પ્ર થમ બની શકે મેસી ને ભી પાછળ છોડી શકે કારણ કે આ વખતે મેસી નો લાસ વર્લ્ડ કપ હોઈ શકે છે, કેમ કે તેઓ ઘણી બધી ઉંમર ધરાવે છે પરંતુ આજ સુધી રોનાલ્ડોની ઉંમર પણ એકતાલીસ વર્ષ થઈ ગઈ છે, પણ તેમણે આજ સુધી ફીફા વર્લ્ડ કપ ઉચકી શક્યા નથી જેથી કરીને તેમને ઘણો બધો અફસોસ છે, આ વખતે તેઓની ટીમ ક્વોલફાય થઈ છે, જેથી કરીને તેઓ આગળ આવી શકે છે. એવું મને લાગે છે, પરંતુ હવે તેમની ટીમ રાઉન્ડ ટુ સિક્સટીનમાં ફ્રાન્સ અર્જેન્ટિના સામે રમવાની છે, જેથી કરીને તેમનો ટક્કર ઘણી બધી સારી થઈ શકે છે હવે શું આગળ વધી શકે તેનું કંઈ શક્યતા લાગતી નથી જેથી કરીને ફ્રાન્સ સામે જો તેઓ આવે તો કિલર એમબાબે તેમને ઘણી બધી સારી ટ ક્કર આપી શકે છે, જેથી કરીને તેમને બહાર ભી થઈ જવું પડે છે તમારું શું કેવું છે?
તારી વાત સાચી છે, જેટલા તમે પણ જાણો છો અને હું પણ જાણ છું કે જેટલા રોનાલ્ડોનો આ જેટ મેસી ના ફેન છે, એટલા જ રોનાલ્ડો ના પણ ફેન છે, તમે જાણો છો કે મેસી જેટલો પોપ્યુલર છે, એટલો જ રોનાલ્ડો પણ પોપ્યુલર છે, રોનાલ્ડોને પણ ખુબ ફેન ફોલોઈંગ છે. તમે જેમ કહ્યું એમ કે રોનાલ્ડો એક પણ ટ્રોફી નથી જીત્યો એના ઘણા બધા ફેનો વેઇટ કરી રહ્યા છે કે રોનાલ્ડો એક ટ્રોફી જીતે અને તે પોતાનું સપનું પૂરું કરી શકે અને તેઓ જોઈને ખુબ થઈ શકે પરંતુ રોનાલ્ડો આજ સુધી જીતી શક્યો નથી અને તમે તેમ કહ્યું કે આ કદાચ રોનાલ્ડો નો છેલ્લો વર્લ્ડ કપ પણ હોઈ શકે તો હું એ જ આશા રાખું છું કે આ વ ખતે રોનાલ્ડો ગમે એ કરીને જીતે અને પોતાના ફેન્સને ખુશી અપાવે અને જેથી કરીને લોકોને મન દુઃખ ના રહે કે રોનાલ્ડો આટલા વર્ષ રમ્યો આટલું સારું રમ્યો પરંતુ તે એક પણ વર્લ્ડ કપ લાવી શક્યો નહી અને વર્લ્ડ કપ ઉચકી શક્યો નહીં આ વખતે જો રોનાલ્ડો જીતી જાય તો એ એક હિસ્ટ ટ્રી બની જશે અને રોનાલ્ડ ડો જે કેપ્ટન લોકો ટ્રોફી ઉઠાવવા વાળા છે તેમા લિસ્ટ માં રોનાલ્ડો નુ પણ નામ આવી જશે અને જેથી કરીને રોનાલ્ડો જો સારું પરર્ફોર્મન્સ આપશે અને રોનાલ્ડો ની ટીમ પણ સારું વર્ક કરશે તો તેઓ આ વર્ષે વર્લ્ડ કપ જીતી શકે તેમ છે. તમને શું લાગે છે?
હા મને બી એવું જ લાગે છે કેમ કે હમણાં રોનાલ્ડો એક જ ગેમમાં પાંચ ગોલ મારીને આ વખતે ફિફા વલ્ડ કપમાં એક માત્ર એવા ખેલાડી બની ગયા છે, જે ટોપ પર આવી ગયા છે, આ વખતે પાંચ ગોલ મારીને એક જ મેચમાં ફાઇવ ગોલ્સ મારીને તેઓ પ્રથમ ક્રમ પર ચાલી રહ્યા છે જેમને આ વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ માર્યા છે એટલે મને લાગે છે કે આ વકતે રાઉન્ડ ટુ સિક્સટીનમાં ર નાલ્ડોની ટીમ આગળ વધી શકે અને જેઓ ફાઈનલ સુધી પહોંચી શકે તો તેઓ તે ફીફા વર્લ્ડ કપ ની ફાઈનલ લઈ જઈ શકે છે પરંતુ તેમને ટક્કર ફ્રાન્સ ફ્રાન્સ અને અર્જેન્ટિના સામે હોઈ શકે છે જેથી કરીને તેમનું ટક્કર ઘણું સારી રીતે થઈ શકે છે જેથી કરીને તેમને ઘણી બધી તૈયારી કરવી પડશે રોનાન્ડોના છસો મિલિયન ફોલોઅર્સ તેમની એક ટ્રોફી માટે રાહ જોઈ રહ્યા છે જેથી કરીને તેમને ઘણો બધો સપોર્ટ મળી રહ્યો છે તેવો જ સપોર્ટ અર્જેન્ટિનાના મેસીને બી મ મલી રહ્યો છે જેથી કરીને તેઓ બીજી ટ્રોફી માટે રાહ જોઈ રહ્યા છે પરંતુ તેમના પર એક ટ્રોફી આવી ગઈ છે જેથી કરીને તેઓ બો ખુશ છે પરંતુ તેઓ બીજી ટ્રો ટ્રોફીની બી ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વાતમાં તમે શું કેવો છો?
એ વાત તમારી સાચી છે. ખુબ આતુરતાથી વેટ કરી રહ્યા છે બધા અને તમે જોઓ છો તે માં અત્યારે જે ફોરેન કન્ટ્રી છે ત્યાં સ્ટુડન્ટોને રજા આપવામાં આવી છે કે અત્યારે ફીફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે તો તમે મેચ જોવો અને તેમાંથી કઈ શીખો અને પ્રેરિત થાવ એવું જ ભારતમાં પણ કરવું જોઈએ કારણ કે જે નાઇટમાં ફીફા ઓ વર્લ્ડ કપ આપનને અહિયા ત્યાં તો દિવસ હોય છે પરંતુ અત્યારે અહિયાં રાત હોય છે તો જે જે છોકરાઓ જાગીને જોય છે વર્લ્ડ કપ અને તેઓ શીખવા માંગે છે ફૂટબોલ અને તેઓ આગળ ફૂ બોલમાં પોતાનું કરિયર બનાવા માંગ છે તો મોદી સાહેબે સમજવું જોઈએ કે જે છોકરાઓ છે એ વર્લ્ડ કપ જોઈ ફીફા વર્લ્ડ કપ અને તેમાંથી શીખે અને આપણા દેશ માટે કશુંક એવું કરે જે ફૂ ફૂટબોલ રમે અને આગળ જતા આપણ ઈન્ડિયાનું નામ ફીફામાં નોંધાવે એવું કઈક કરવું જોઈએ જેથી કરીને ભારત સરકારે પણ સમજવું જોઈએ કે અત્યારના છોકરાઓ જે ફીફાઓનો ક્રેઝ નવજુવાનોમાં ખુબ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે અને ખાસ કરીને સ્કૂલના સ્ટુડ માં ખુબ વધારે પ્રમાણ વધી રહ્યો છે ફીફાનો ક્રેઝ તો તેઓને ફીફા જોવા માટે થોડીક આપણે એવું નથી કેતા કે આખો મહિનો હોલિડે આપી દવ પણ જે મેઇન મેન મેચિસ હોય છે તે જોવા માટે તો તેમને એક દિવસનો તો હોલિ તે સરકાર જાહેર કરી શકે છે. તમાર શું માનવું છે આ બાબતે?
હા એ વાત સાચી છે હમણાં જોઓને નોર્વેમાં બધા ફીફા વર્લ્ડ કપ ના માટે તેમને છોકરાઓને એક મહિનાની રજા જાહેર કરવામાં આવી છે એવી જ આપણે અહીંયા બી મેન મેન મેચો જેવી કે કર્ટર ફાઈન ફાઇનલ છે સેમીફાઈનલ છે અને ફાઈનલ મેચમાં જોવા માટે સરકારે રજા આપવી જોઈએ પણ એવું સરકાર કરતી નથી. જેથી કરીને આપણા બધા ફેન્સો ઘણા બધા પાછળ થઈ ગયા છે કારણ કે મેચો હમણાં બે અઢી ત્રણ વાગ્યા બાજુ રાત ના થઈ રહી છે જેથી કરીને ઘણા બધા ફ્રેન્ડ્સો રાતના જાગીને ઉજાગ્ર કરીને મેચ જોઈ રહ્યા છે તેના માટે સરકારે પણ વિચાર કરું જોઈએ અને એવી બધી નોકઆઉટ મેચો વિશે રજા જાહેર કરવી જોઈએ હમણા નોર્મામાં બી ઘણા બધા સ્કૂલોમાં જાહેર રજા મૂકવામાં આવી છે જેથી કરીને તેઓ ફિફા વર્લ્ડ કપ નો મેચ જોઈ શકે છે અને ઘણી બધી કંપનીએ તો પોતાના વર્કરો માટે હોલીડે કરી નાખી છે જેથી કરીને તેઓ ઘરે બેસીને ઘરેથી જ બધું કામ કરી શકે અને ફીફા વર્લ્ડ કપ ની મજા માણી શકે જેથી કરીને તેઓ આગળ આગળ બધી મેચો જોઈ શકે એના માટે ઘરેથી જ કામ કરવાનું જારી રાખે છે ચાલો તો આપ આપણે મળીએ પછી.